હેલો હા બોલ
હા યાર મેં મારા જીજુ ને ખાવાનું આપતી હતી એટલે કોલ ક
હ શું આપેલી
કઈ નહી એ એ બિરિયાની બનેલો હતો આજે એજ એ લોકો ખાવાનું ટાઈમ થઈ ગયું ને એટલે આપતી હતી
હ મેં પણ બિરિયાની તું આવજ
હા બહુ દિવસ થઇ ગયું છે તારા હાથ ના ખાવાનું મારા ફ્રેન્ડ પણ તારું તારીફ કરતું હતું
હ બતા તારી બેન આવેલી કોલકાતા થી સુશુ લાવેલી હતી
હા એજ રસ રસગુલ્લો લાવી પછી મિઠાઈ ઔ સુું લવી બિસ્કીટ વગેરે લાવવી છે. હા એક એમ તો વધારે કઈ નઈ લાવવી અને બધા માટે એક એક જોડી કપડાં લાવી છે. પછી ચાર ડબા રસોગુલ્લા
રસગુલ્લા તો મને આપેલી પણ
હા તો યાર મેથી ખા દેલું તો તને સુુંઆું મે
એ પણ ત ખાધેલી
અરે નહી ખાધેલું અને કોઈ તને ખબર છે બે ડબ્બા રસગુલ્લો ખતમ પણ થઈ ગયું છે અને કોઈ મને પૂછ્યું પણ નથી કે તું ખાતી કે નહી ખાતી એક વાર પૂછી લઉં કોઈ ન પૂછે યાર
એટલા ડબ
ચાર ડબ્બા આવેલા અને બે ડબ્બા ખતમ પણ થઈ ગયું
કેવી રીતે ખતમ થઈ ગયું
અરે તને નઈ ખબર મારા ઘર વાળા ને બહ યાર છે બધા ખાઈ લે છે એક બર માં ચાર ને પાંચ
હ હ
કઈ નહી તું હાા એમ તો ખાવું જ પડશે કેમ કે કેમકે એ લોકો તો પૂછશે નહી મને
હમ બધા થઈ છે.
હા મારો જ લોસ થશે એટલે
હમ
કઈ તું પણ આવજે તને પણ ખવડાવીશ બે ડબ્બા છે હજી
હા રાખજે મારા માટે
હા સારું આવશે તો ખામણાવીશ હા બો ત્યાંનું રસગુલ્લા તો ફેમસ છે અને અહિયાંનું જલેબી ફાફડા સારું છે જઈશું આપડે ફારવા કોલ કરતા ક્યારે
જયશ ભાઈ અત્યાર સુધી કોજ પણ હું તો ઘરે જ છું
હા હમણાં તો નહી જઈ શકું હા બેન નું લગ્ન થશે તો કદાચ જવાનું રહેશે તો જઈશું.
હેલો.
હા બોલ.
હ અવાજ આવે છેને, મારું.
હા આવે છે.
હા યાર બિરિયાની કેવી રીતે બનાવે છે, મને પણ બતાવ હી.
બેવ છું મે તો અગિ બનાવ છું અને સિમ્પલ બિરિયાની બનાવ છું.
હા અખની બિરયાની મને બહુ ભાવે છે. બતાવ ને કેવી રી કેમ કે મેં જ્યાંથી ઓર્ડર કરું ને આખની બિરિયાની વાળા ને. એ હમણાં ગામ ગેલા છે, એટલે. બીજા કોઈ જગ્યા થી મને ગમે નહી, એટલે મને બતાવ ઘરે જ મેં મમ્મી ને કહું. કેવી રીતે બનાવી ત
ઓનલાઈન મગાવે તુ.
હા ઘરે કોઈ નઈ બનાવે ને એટલે.
તો ઘરે આવી જાય છે દેવા માટે.
હા આવી જાય છે એમ સત્તર રૂપિયા પ્લેટ છે. સારું બનાવી આપે છે, બહુ મસ્ત લાગે છે ત્યાંનું બિરયાની.
સા ઘરે આવી જાય છે દેવા માટે તો.
હ એ હા કાલે ખબર છે મને ખાવાનું મન થયું હતું અને બીજા. ત્યાંથી મગાવી હતી પણ સારું નહ હતુ.
કેમ.
કેમ કે ત્યાંનું મને સારું નહ લાગ્યું કે એકદમ એકદમ ખરાબ લાગતો હતો, મતલબ. એમાં મસાલો વગેરે વધારો હતો અને ચાવલ પણ બહુ કમ હતું.
તો એને બોલવું જોઈએ ને.
હમ્મ અરે શું બોલું એ લોકોને બે ડબ્બા તો મગાવ્યા અને પછી એ લોકો ને કમ્પ્લેન કરુંશું. હા ખબર પડી ગયું છેને, ક્સ્ટ ટાઈમ નઈ મગાવીશ.
શું ફાયદો એકસો ચાલીસ રૂપિયા થ જતા રહ્યા.
મારી બહેન કેતી હતી ચાલ લાવ મેં કમપ્લેન કરું. મેં તો કીધું કે હા કઈ એે. કર્યું પણ કોલે એ લોકો કીધું કઈ ન મેડમ નેક્સ્ટ ટાઈમ નહી થાય.
આવું બોલે હંમેશા એવું જ હેને.
હા એટલે મેં નહ ખાવ તો મારે ખાવાનું મન થયું એટલે. એમ તો મેં તની તો ખબર છે મેં જલ્દી પૈસા ખર્ચ નહી કરતી.
હા એ તો ખબર છે.
હા કજુસ છું તું શું કરુ. એ બધું જોવું પડશે ને હમણાં જ મારું તને ખબર છે ઢાઈસો ખર્ચ થઈ ગયું.
કેના.
મારું અઢાઈસો ખર્ચ થઈ ગયું ને હમણા.
અચ્છા.
હા હા નોટ વા વગેરે ની હતું પછી નોટ લેવી પેન લેવી બધું લાવવું પડશે ને
હા કોલેજ ચાલુ થઈ ગયું છે, તો બધું જ જોઈએ ને એમ
હા તો હોમવર્ક જમા થાય છે, તો મને પણ કંટાલ થાય. કેમ કે ઘરે કામ આવે છે, તો એ પણ કરવું પડે છે. પછી ટાઈમ નહી મળે તો કેવી રીતે કરુ.
સા તો
હમ્મ
બતાવ
તું બતા હા મે તો કંઈ નહી અમલ બેસેલી છે હોમવર્ક પણ કરતી છું અને તારી વાત પણ
આવજે મારા ઘર બિરિયાની ખાવામાં
હા તું મને બતાવી કેવી રીતે બનાવે છે આપની બિરયાની
દેખડી
હા અરે મને તો તને ખબર છે મેં તો મને મસાલો પણ ઓળખાય નહી કયો મસાલો કયો છે
ગરમ મસાલા નની ઓળખાય
નઈ ગરમ મસાલા તો બિલકુલ નહી ખબર પડે કોણ ગરમ મસાલા છે અને કોણ ક્યાં સુું છે
મસાલા એ મજ જાય છે
એ તો બિલકુલ નહ ખબર ખડા મસાલા શું હોય છે
જાય છે એ
હા એ તો જોવું પડશે તું બતાવશે તો આવડી જશે કેમ કે શીખવું તો પડશે ને
તું બનાવે છે ચોમીન પાસ્તા વગેરે એ એમાં એમાં પણ તું મસાલો થ જાય છે ને
હા જાય છે પણ નોર્મલ મસાલા જાય છે ને એ તો દુકાન થી ખરીદે ને લાવું છું પછી એક મસાલા અને પછી રેડ ચીલી સોસ ગ્રીન ચીલી સોસ સોયા સોસ એજ બધું ના કીધો પછી બની જાય એટલું બધું નહી મહેનત
એમાં તો સોયા મે આમજવાગય
હા હા એ એ બધુ કામ છે એટલેલું ખબર નહ પડે એ મારી ફ્રેન્ડ આવી હતી ને તારેા ઘરે એ મને કેતી હતી કે બહુ મસ્ત બિરિયાની બનાવે છે તું
હા હા બવતી તો છું તું આવજે ખાવા માટે બનાવે લ હતી અખલી બરની એક ભાઈ ભાાવી આવેલી હતી ને તો
હા
હા રહેતા લોકોને બનાવી ને ખવડાવીશ ને
ઓ
જોઈને બનાવી હતી
હા બની જાય તારા થી મોબાઈલ થી જોઈને
હા બની લી છે ઘરમાં બધું સામાન સામગ્રી થાય છે કેમ નની બનાવી લેવા
હા એ
બોસ સાચ છે મેં તને બોસ છે મેં તને ભેજી દેવા ઠીક છે તું પણ ટ્રાય કરજે
હા હા નઈ યાર મને સામેથી તું મેં તારું જોઈશ તો મને સારું લાગશે કેમકે મોબાઈલમાં જોઈ પછી શું શું મસાલ આવશે ખબર નહી પડે તું ચાલજે મારે સાથે મોલ પછી અમે બંને લઈ ને આવશું તો બનાવીશું એમ તો વરસાદ પડે છે તો હમણાં બે ત્રણ દિવસ રૂકું પછી કેમકે આઠ તારીખ સુધી વરસાદ વધારે પડવાના છે
વરસાદ થવાના છે થાય તો વધારે જ થાય એકદમ રોકી ન રોકે નહી એકદમ
હા એજ પ્રોબ્લેમ છે રાત્રે પણ બહુ વરસાદ પડ્યો અને હમણાં હમણાં થોડું શાંતિ છે પછી પડશે
ક્યાં આખું એ ખબર નહી પડે પરા ઘર ભરી ગયા છેદમ કપડા થી
હા મારા ઘરે પણ બહ બધા છે ને તો મારા ઘરે પણ જગ્યા નહી મળે ક્યાં ક્યાં નાયખા છે ઘરે રૂમમાં પણ દોરા બાંધી દીધું છે કપડાં સુખાવા માટે
તારી બહેન ના તો નાની એના તો દાદા નીકળે ને કપડા
અરે બહ બધુ કપડો એનો નીકળે એ તો એક દિવસમાં સમજી એટલે આઠ નવ કપડા બદલી લે
બોલ એને બારીિશ ન નીકળવાનું
અરે બહુ મસ્તી ખોર છે ક્યાં પણ પડે અને મી ઉટીમાં જાય છે અને રમે છે પછી આવે છે ઘરે અરે બહ પરેશાન કરે છે
ક્યુટ છે ને તો શું કરવું પડશે
હા ક્યુટ તો છે એ બધા લોકો માટે એમ મને તો બહુ પરેશાન કરે છે
ત જાણ કરે
અરે યાર મને પણ નહી ખબર તને ખબર છે જરાય ટચ કરું તો મારા મને બહ મારે યાર
સારાથી દુશ્મની છે કે
હા એજ સમજી લે અને પછી મેં એને કઈ અરે નહી પ્રેમ બહ આપ પોતાનીર મેં કહી દઉં ને કે ચાલ તું મારાથી વાત નહી કરજે મેં તારાથી વાત નહી કરું પછી થોડા દેર પછી મારી પાસે આવે અને મને સોરી ઓરી બોલે મને પ્રેમ કરે પછી આવી જાય અમારી પાસે હ હા એમ પોતે નાલની છે ને અને મને પણ પોતાની જેમ નાની સમજે છે
હા ઓકે ઓ
હા હણા પણ બોલાવતી છે મને ચાલ ઠીક છે એને કઈ આપવાનું છે પછી વાત કરું બાય
બાય